શું મિત્રો મારા અવાજ આવી રહ્યો છે?
હા હા આવી રહ્યો છે, મારો અવાજ આવી રહ્યો છે.
હ આવી રહ્યો છે.
શું કરી રહ્યા છો?
કયની જસ્ટ આરામ કોલેજમાંથી જ આવયા તમે?
હું બી કોલેજ માંથી જસ્ટ આવી રહ્યો અત્યારે
હમ કોલેજમાં કેમ હા અત્યાર હું કેવી મજા આયવી?
તો થોડું આપણે ફ્રી હોય તો આપણે થોડું સ્વાસ્થ્યનું મહત્વ સમજીએ શું છે એ
સ્વાસ્થ્ય આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે જો આપણે પૂરતો ફરકના લઈએ તો આપડે સ્વાસ્થ્ય બગડી શકે છે, એ માટે સારો ખોરાક લેવો જોઈએ દિવસમાં ત્રણ વાર પેટ ભરીને જમા કરતા થોડા થોડા અંતરે પો ષક તત્વો લેવા જોઈએ કારણ કે જો વધારે પડત જ વધારે પડતું જમવાનું હોય અથવા વધારે પડતું ખઈએ દિવસમાં વધારે પડતું ખાઈ લો શરીરની નુકસાન પહોંચી શકે છે. ખાંડ, મેંદો અને વધુ પડતુ તેલ વાળું ખોરાક હોય આપણેે એ આપણા શરીરની અંદર કાટ લગાવવાનું કામ કરે છે. તે શરીરમાં સોજો લાવે છે જેનાથી ડાયાબિટીસ થાય છે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ વધે. જાય છે, ઘરે બનાવાયલું તાજુ જમવાનું હોય ફળ અને શાકભાજી દિવસ દરમિયાન થોડું થોડું પાણી પણ પીતા રહેવું જોઈએ કારણ કે શ શરીર સિત્તેર ટકા તો પાણી નુ જ બનેલું છે. તે માટે ઘરે બનાવેલું ખાવાનું જમવું જોઈએ તે આપણે શારી શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો આપડે વધારે ઓઈલી વાળું ખાઈએ અથવા ખાંડ અથવા. એ વધારે જોવ. કરીએ તો આપણા શરીરને બ ખૂબ જ નુકસાન પહોંચી શકે છે. તે માટે ઓઈલી ઘટાડવું જોઈએ તેરવાળું બહુ ખાવું ન જોઈએ. સ્વાસ્થ્ય માટે ખાવાનું પૂરતું નથી શારીરિક કસરત હોય. એ પણ કરવી જોઈએ જેમ કે ચાલવું દોડવું. પછી કસરત કરવી આ બધુંમાં સમાવેશ થઈ શકે છે. ઘણા લોકો એવું કય કે મારે તો આખો દિવસ દોડકામ હોય કસર શું કરવાની પણ દોડધામ કરવી અને કજર વચ્ચે ઘણો બધો ફેર છે. દોડધામ કરવાથી આપણે થાકી જઈએ અને કસરત આપણ ઉઊર્જા આપે છે. દિવસની માત્ર ત્રીસ મિનિટ કસરત કરીએ. ઝડથી ચાલી અથવા યોગ કરીએ આનાથી શરીર માં. ઘણા વધારે એવા હોર્મોન છે જે રિલીઝ થાય છે. જે આખો દિવસ મૂળ આપડો સારો રાખે છે. અને થાકવા દેતા નથી આપણને ઉર્જા આપે છે તેવીજ રીતે રાતે. સાત કલાકની ઊંઘ લેવી જોઈએ પૂરતી ઊંઘ ના લઈએ તો પણ સવારે ઉઠીએ તો થાક લાગે છે. જરૂરી એવી કસરત કરવી પડ પડવી જોઈએ જેમ કે. શ્વાસો શ્વાસ ની ક્રિયા કરવી સવારે પેલા ચાલવા જવું. તો આપણું શરીર ફિટ રહે છે અને વધારે પડતું ફેટ આવતું નથી. દિનચર્યા આપણા રોજિંદા જીવનમાં આ બધી કસરતો ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય માટે કસરત તો તો ખુબ જ જરૂરી છે કેમ કે કસરત ના કરવામાં આવે તો શરીરને ખુબ જ નુકસાન પહોચી શકે છે. આપણા આપણે આપણું શરીને મસ્તી માં લઈ જઈએ છેએ. જેથી આપણું શરીર ખુબ જ બગડે છે. વધારે પડતું ખાવું એ પણ શરીર માટે ના સારું કહેવાય. સારી એવી કસરતો કરતા રહેવી જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણો શ્વાસ લેવાની સારું થાય છે. અને ખાંડ વધુ પડતું તેલ વાળું ખોરાક એ આ બધું ટાળવું જોઈએ. લીલા શાકભાજી હોય એ બધું ઘરે બનાવેલું એ ખાવું જોઈએ જેથી આપણા શરીરમાં ખુબ જ સ્વાસ્થ્ય સારો થઈ શકે છે. છે. આપણે રો રોજિંદા જીવનમાં કામ કરીએ એ બધું કસરતમાં આવતું નથી. કેમ કે કામ કરવાથી આપણે થાકી જઈએ છીએ દિનભરમાં કંટાળો લાવી દે છે. કામ કરવાથી આપણને થાક બહુ અનુભવાય છે. જયારે આપણે કસરત કરીએ, ચાલીએ ત્યારે આપણે દિવસની ઊર્જા ખૂબ જ હોય છે. તેવી જ રીતે જો રાતે સરથી હું ન લઈએ તો સવારે આપડ ઉઠીએ તો કોલેજ જવામાં મૂડના થાય. પછી કામ કરવાનો મૂડ ના થાય. તેથી જો સાત આઠ કલાકની ઊંઘ લઈએ તો પછી આપણેે સવારે ઉઠીએ તો કમ્પ્લીટ ઊંઘ હોય છે એટલે આપડણે કામ સારું કરી શકીએ છીએ. અને આપણને કંટાળો આવતો નથી તેવી જ રીતે જો સરખી ઊંઘ ના લેવામાં આવે એવ ખોરાક લઈએ તો માથું દુખે છે હાથ પગ દુખે છે. જે આ બધુ જ થાય છે જે શરીર માટે સારુ નથી. તેથી તે સારો ખોરાક લેવો જોઈએ, ઘરનો બનેલો ખોરાક ખાવો જોઈએ અને કસરત એવી કરવી જોઈએ જેથી આપણા શરીર માટે તે ખૂબ જ જરૂરી છે. સુતા પહેલા પણ પંદર પંદરથી વીસ મિનિટ તો ફોન આગો જ રાખો છીએ. કંઈક વાંચવું જોઈએ આ તે ફોન થી ખુબ જ દૂર રહેવું કેમ કે ફોન આપણે આંખોને દુખ દુખાડી જ શકે છે. મગર ને સાંત કરી શકતી નથી તેથી ફોન દૂર રાખવો જોઈએ, જો ફોન દૂર રાખી અથવા કોઈ પુસ્તક રાતે સુતા પેલા વાંચે અથવા તો ફોન સાઈડમા મૂકીને થોડી વાર બેસીએ તો આપણું મગજ એકદમ સાંત થઇ જાય છે. બોલો મિતે તમારે હવે આ વિશે કઈ સમજાવસુ?
હા. કે સ્વાસ્તેય સાચી સંપત્તિ છે. આ કહેવાતો આપણા જીવન નુ એક મહત્વપૂર્ણ પ્રત્ય જ દર્શાવે છે. વ્યક્તિ પાસે ગમે તેટલુ ધન સંત્તિ વૈભવ અને દુવિધા હોય પરંતુ જો તેનુ સ્વાસ્તય સારુ ના હોય તે જીવનનો સાચો આનંદ માણી શકતો નથી. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન સફળ સુખી અને સંતુલિત જીવનનો આધાર છે. જીવનશૈલી એટલે વ્યક્તિ કેવી રીતે જીવિત છે? શું ખાય છે? કેટલો આરામ કરે છે? કેટલી કસરત કરે છે? સમયનુ આયોજન કેવી રીતે કરે છે? અને પોતાનું માનસિક ત ત તથા શારીક તંદુરસ્તની એવી રીતે કાળજી રાખે જ છે. આજના આધુનિક યુગમાં સારી જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી બની ગઈ સે. સ્વાસ્થ્ય વ્યક્તિની સૌથી મોટી મૂડી છે. સારો સ્વાસ્થ્ય વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે, કાર્યક્ષમતા વધારે છે. નઈ જીવન માં આત્મવિશ્વાસ લાવે છે. સ્વસ્થ વ્યક્તિ પોતાનું પરિવાર સમાજ અને દેશ માટે વધુ સારુ યોગદાન આપી શકે છે. સ્વસ્થ શરીર સાથે મન પણ પ્રસન્ન રહે છે જ્યારે શરીર અને મન બનેસ્પષ હોય ત્યારે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકે છે. પડકારોનો સામનો કરી શકે છે અને જીવનમાં સફળતા મેળવી શકે છે.
સારી જીવનશૈલીનો અર્થ માત્ર મોઘી વસ્તુઓનો ઉપયોગ કરવો નથી. હાચી જીવન શૈલીનો શૈલી માં સારો ખોરાક, નિયમિત કસરત, પૂરતી ઊંઘ, સમયનું યોગ્ય આયોજન, સ્વચતા વિચારસરણી અને સારા સંબંધો નો સમાવેશ થાય છે.
આપણા શરીરને યોગ્ય પોષણ આપવા માટે સંતુલિત આહા ખૂબ જરૂર છે. અંતુલતા આહારમાં આપણે જોઈએ તો કારબોડ જોયે તો આપણને આ પ્રકારના પોષક તત્વ મળવા જોઈએ, જેમ કે કાર્બનહાઈડ્રાડ
પોટીન, વિટામિન, ખનીતત્વ, ગરબી... પૂરતું પાણી, તાજા ફળો, લીલા શાકભાજી, દાળ, દૂધ, અનાજ અને તો તમે નો નિયમિત ઉપયોગ કરવો જોઈએ જંક ફૂડ વધુ તે વાળો ખોરાક ઠંડા ફાણી અને વધુ ખાંડ વાળી વસ્તુઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણું શરીર સારુ રહે.
હા
આપણે જીવનમાં નિયમિત કસરત કરવી જોઈએ તેથી તેને વ્યાયામો શરીરને મજબૂત બનાવે છે અને રોગોને દૂર ભગાડે છે તે આખણું શરીર સારું રહે અને તંદુરસ્ત રહેલ નિયમિત કસરતના ઘણા લાભો છે જેમ કે શરીર તંદુરસ્ત રહે છે પછી વજન નિયંત્રણમાં રહે છે હૃદય મજબૂત બને છે પછી જોવા જઈએ તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે માનસિક તણાવ ઓછો થાય છે ઉંઘ સારી આવે છે આપણા જીવનમાં આપણે દરરોજ ઓછામાં ઓછા ત્રીસ મિનિટ તો ચાલવું અથવા દોડવું જોઈએ યોગ કરવા અથવા કોઈ રમત રમવી ખૂબ લાભદાયક છે
શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનું છે આના સમયમાં અભ્યાસ નોકરી સ્પર્ધા અને અન્ય કારણોસર ઘણા લોકો તણાવ અનુભવે છે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે સકારાત્મક વિચારવું જોઈએ પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો જોઈએ મોબાઈલને આપણે ગમે ગમે તેટલું તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને આપણાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ ધ્યાન અને યોગ્ય યોગ્ય રીતે યોગ કરવા પોતાની મનપસંદ પ્રવૃત્તિ માટે સમય કાઢવો જેમ કે આપણી અત્યાર આપણી ઉમર છે તો આપણે અત્યારે રમત પાછળ વધારે સમય આપવો જોઈએ જેથી આપણું શરીર અત્યારે સારું તંદુરસ્ત બને અને ભવિષ્યમાં પણ આપું એમ સારી તંદુરસ્તી જોડે આપણું શરીર જાળવાય રહ છે જરૂર પડે ત્યારે વિશ્વાસ વ્યક્તિ સાથે નિષ્ણાતોની સલાહ લેવી આપણા જીવનનું સ્વચ્છતા નું ખુબ મહત્વ છે હસ્તારોગ્યનું પ્રથમ પગત છે વ્યક્તિએ સ્વચ્છતા માટે રોજ સ્નાન કરવું જોઈએ હાથ ધોઈ જંગાંત આપની સાફ કરવાવા કઈ કરવી સ્વચ્છ કપડાં પહેરવા આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું આ બધું આપણે લાગશ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે સ્વાસ્થ્ય જીવન જીવવા માટેનો ઉપયોગો જોવા જઈએ તો વહેહલા સુવ અને વહેહલા ઉઠવો સંતુલિત આહાર લેવા દરરોજ વ્યાયામ કરવા પાણી પીવું આપણે જોઈએ તો વધુ પડતું નશાથી દૂર હું સમયસર આરોગ્ય તપાસ કરવી સકારાત્મક વિચારસરવી પરિવાર સાથે સમય પસાર કરવો પ્રકૃતિની નજીક રહેેવાનો પ્રયત્ન કરવો તો તમે આગળ કઈ જણાવશો
હા રોજ આપણે ચાલવા જતા હોય અથવા જીમ કરતા હોય તો એવું નહીં કે રોજ પાંચ મિનિટ ચાલી એ તો એમાં પૂરું એમ સતત તે વધારવું જોઈએ મે જેમ આજે પાંચ મિનિટ ચાલ્યા હોય તો કાલે થોડીક વધારે મિનિટ ચ જોઈએ તેથી શરીર તારું બને છે અને તમે કહ્યું એમ નશાથી દૂર જ રહેવું જોઈએ નશો કરવાથી શરીર ને ખુબ જ અંદર થી તકલીફ પડે છે પણ બહાર થી દેખાતું નથી બહારથી આપણે એકદમ સ્વાસ્થ્ય સારું દેખાય છે પણ અંદર થી તે ખૂબજ હાનિકારક હોય છે તેથી નશાથી દૂર રહેવું જોઈએ એની કરતા સારો એવો ખોરાક લેવો જોઈએ તેથી શરીર એકદમ ફિટ રહે અને સ્વાસ્થ્ય સારું રહે
તો અંતૃમાં આપડે હમણાં વિરામ લઈએ
હા